હેલો.
હા, કેમ છો?
હાલો.
હાલો.
હાલો.
હાલો. હા નમસ્તે. મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં, આજ હું તુમારે સમય ખુબ મહત્વના વિષય પર બોલો ના માટે ખૂબ ઓછું માર વિશેય છે લર્નિંગ સ્કીલ. એટલે કે નવી કૌશલ્ય શિકવા.
એવું
ને આપણે બધા જીવનમાં ઘણી વસ્તુઓ શીખતા હોઈએ છીએ. નાના પદી આપણે ચાલવુ, બોલવુ, વાચું, લિખું, રમું અને લોકો સાથે વર્તવ શીખી છીએ પણ જીવન ફક્ત શાળા સુધી મર્યાદિત નથી. જીવનમાં આગળ વધવા માટે અને હંમેશા નવી નવી કૌશલ્ય શીખ કવારતું જોઈએ.
એવું. પછી તમે લર્નિંગ સ્કીલ કરશો તો તં આગળ કઈ શું થવાનું છે? હાલો.
આમ કૌશલ્ય એટલે કોઈ પણ કામ સારી રીતે કરવાની ક્ષમતા. જેમ કે કમ્પ્યુટર ચાલુ હ ઈંગ્લિશ બોલવું, રસોડામાં ખાના બનવુ. સિલાઈ કરવી, ચિત્ર બનાવા, ગનો ગાવો, ડાન્સ કરવો, મોબાઈલમાં કરવી, ખેવી કરવી, વાહન ચાલવું અથવા લોકો સાર સારી રીતે વાત કરવાની કલા બધી વસ્તુ કૌશલ્ય છે.
હાલો.
હાલો.
હા બોલો અભી.
અવાજ આવે છે?
હા આવે છે તમારો આવો છે.
આજમાં સમયમાં ફક્ત પુસ્તકોનું જ્ઞાન પૂરતી નથી. જ્ઞાન સાથે કૌશલ્ય પણ જરૂરી છે, જો આપણે નવી પુસ્તકો શીખીએ તો આપણે આત્મવિશ્વાસ બનીએ. આપણે પોતાની સમસ્યા પોતે હલ કરી શકીએ. આપણે બીજા પર નિર્ભર રહી અને જીવનમાં સવલત થવાની તક વધે.
હાય હલો.
હાલો.
હા, હવે જો તમે જો લર્નિંગ કરશો ને તો આગળ કશું થવાનું છે. ન તો હવે બોલશો લર્નિંગ સ્કીલ કરવાની છે. કેમ કરવાનું છે તો પછી એ થઈ જાય છે લર્નિંગ.
હ કૌશલ્ય શિખવાનો એનો. ફાયદા છે
તમે કોઈ સ્કૂલમાં જાઓ છો તો બહુ જ્ઞાન મળે છે લર્નિંગ સ્કીિલ એના પરથી લર્નિંગ પરથી હલો
હા જ્યારે કોઈ વ્યક્તિ ને બી વસ્તુ શીખી છે ત્યારે તેને પોતાના પર ભરોસે વાતે જ છે ઉદાહરણ તરી કે જો કોઈ વ્યક્તિ કમ્પ્યુટર ચાલવાના શીખે તો ઓનલાઈન ફોર્મો ભરી શકે શોધી શક્યો
આપણે કોઈ વસ્તુ નવું શીકીએ લર્નિંગ સ્કીલ પરથી એબી છે.
પ્રયાસ કરી શકે એનાથી તેને લાગે છે એવું પણ કરી શકો.
હમ્મ. તમે કરો છો લર્નિંગ કે એવું. કે હું હું આવો છો તમને લર્નિંગમાં
મને ભી કૌશલ્ય શિખવાના ઘણા ફાયદા છે. બીજો ફાયદા છે રોજગારી ન તક આ કાલ નોકરીઓ માટે અલગ અલગ કૌશલ્ય જરૂરી છે. મારુ જે
આ જો
દરવાજો બંધ કરતી
હલો
જેમ કે કમ્પ્યુટર ટાઈપ ઈગ્લિશ અકાઉન્ટિંગ, ડિજિટલ માર્કેટિંગ, ડિઝાનિંગ, વિડિયો એડિટિંગ, બ્યુટી પાર્લર, ટ્રેલરિંગ, કુકિંગ અને ઘણા બીજા કૌશલ્ય જો આપને આ કૌશલો શીખે તો નોકરી મળવાની શક્યતા વધી જાય છે કોઈ વ્યક્ ક્તિ પોતાનું નાનું વ્યવસાય પણ શુરૂ કરી શકે છે. ત્રીજો ફાયદા છે સમયોની સદુપયોગ
હા હલો હા લર્નિંગ સ્કિલમાં આજ હ આજ છે આપણે મેન કે જો હવે જો આપડે કોઈ વ્યવસાય કોઈ વ્યવસાય ખોલી જોઈએ તો પછી એટલે આપણે કોઈ શોપિંગ શોપ બી ખોલશે તો પછી એનામાં આપણે લર્નિંગ આમાં છે ને.
હા.
તો લર્નિંગ કરીને આપણે એ બધું આઇ જવાનું પછી આપણે કોની કોની પૂછવાની જરૂર નથી.
હમ
અને પેલે જો આપડા પહેલે આપણા પપ્પા બીપ્પા હોતા ને એમની પાસે પૈસા નહીં શીખ ખવા માટે તો પછી એ બી મોટા મોટા એ સાયન્ટિસ્ટ બિન્ટિસ્ટ રહેતા, હવે હું કરવાનું?
હા હા
એ બી છે, તમાર પપ્પા જોબ કરે છે? હલો
રોજ થોડો સમય આપણે વાચન પ્રેક્ટિસ અથવા વિડીયો દ્વારા શીખવામાં આપીતી શકીએ, નાનું નાનું શીખતા શીખતા એક દિવસ મોટું જ્ઞાની મળી જાય છે.
હા, એ બી છે ને, નાનું નાનું શીખી શીખીને બહુ મોટી ઉપર પોહોચપહચતા રહે છે પણ પછી આપણે નોલેજ આવે છે જેમ જેમ, નહી પેલા એક, એક વાત તમને બોલું છું મેં તમે જો હવે નાના હોય, તો તમને જ લર્નિંગ, લર્નિંગ શીખવાની હોય તો પછી ક, ખ, ગ પછી આપણે ગુજરાતીમાં ક, ખ, ગ પછી ઇંગ્લિશમાં એ, બી, સી, ડી એ શીખવું પડે પહેલે હેલો હલો હલો
નવી કૌશલ્ય શીખવા માટે ઉમર કોઈ અડચણ નથી ઘણા લોકો કહે છે, હવે મારી ઉંમર વધી ગઈ છે હુશું શીખવું? પણ આ વિચાર યોગ્ય નથી, બાલક હોય, યુવા હોય, ગ્રહની હોય કામદાર હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, બધા કોઈને કોઈ વ્યવસથી વસ્તુ શીખી શકે છે શીખવા માટે ભગ ફક્ત ઈચ્છા અને મહેનત જરૂરી છે
હમ બરોબર બોલે છે તમે
આજ ટેકનોલોજીનો સમય જે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપને ઘની વસ્તુ તો શીખી શકીએ યુટુબ પર કૂકિંગ, સી, મે કપ કમપ્યુટર, ભાષા, યોગ્ય ડાન્સ, ચિત્રકલા અને અને વિષયોના વિડીયો મળે છે, પણ ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ. ફક્ત મનોરંજન માટે મોબાઈલ કરવા કરના થોડી સમય જ્ઞાન અને કૌશલ્ય શીખવા માટે પણ આપવો જોઈએ
હા, બરોબર બોલ છે, તમે
ભાષા શિકવી, એ પણ એક મહત્ત્વનું કૌશલ્ય છે આપને ગુજરાત તી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ અથવા બીજી ભાષા શીખીએ તો આપને વધારે લોકો સાથે વાત કરી શકીએ, ભાષા આવડતી હોય તો નવી માહિતી સમજાવવા મદદ મળે છે આજકાલ ઇંગ્લિશ નું જ્ઞાન ઘના ક્ષેત્રોમાં ઉપયોગી છે, પન પોતાની માતૃભાષા નું માનું રાખવું, એ એટલું જ જ જરૂરી છે
હા, એ બી છે નહીં. આપણું બી કશું જ્ઞાન વિન જોઈએ, આપડે કશે આપણેે, દાદા બીધા શીખ અકેલા હોય તો આપણે બી કશું જ્ઞાન આવે છે, ને તો પછી કશું જ્ઞાન નહીં આવતું
હા, કમ્યુનિકેશનસ સ્કીલ એટલે કે સારી રીતે વાત કરવાની કલા પણ ખૂબ જરૂરી છે.
હમ
અમ ઘના લોકોને જ્ઞાન હોય છે. પન તે પોતાના વિચાર સારી રીતે કઈ શકતી નથી, તો આપને શાંત રીતે નમ્ર તાથી અને સ્પષ્ટ શબ્દોમાં વાત કરવી છીએકે તો ઘરમાં શાળામાં, ઓફિસ માં અને સમાજમાં આપની છભિ સારી બને છે.
હા એ બરોબર બોલયા છો તમે હલો હલો
હલો
હલો
હલો
અવાજ આવ છે તમને અવાજ આવે છે તમને
અ બીજું ના ના થી શરૂઆત કરવી જોઈએ એકદમ મો લક્ષ્ય રાખવું જરૂરી નથી. રોજ ફક્ત વીસ તીસ મિનિટ પ્રેક્ટિસ કરીએ તો પણ ઘુણો ફરક પડે છે. ઉદાહરણ તરી કે રોજ પાંચ નવા ઇંગ્લિશ શબ્દ શીખવા રોજ એક નવી રેસીપી જોઈ રોજ થોડી ટાઈપિંગ કરું આથવા રોજ થોડું ચિત્ર બનવું નાની આદતો તો મોટી સફળતા
હા
તું સારો માર્ગદર્શક શોધવો જોઈએ શિક્ષણ માતા- પિતા મિત્ર કોચ અથવા ઓનલાઈન કોર્સ દ્વારા આપણે શીખી શકીએ અ જ્યારે કોઈ અને યોગ્ય માર્ગ બતાવે ત્યારે શીકું વધારે સરળ બને છે, પણ ફક્ત માર્ગદર્શન નથી કામ નથી ચાલતું પોતાની પણ મહેનત કરવી પડે છે.
હા એ બરોબર બોલે છે. મહેનત કરશો તો જ અગાડી કશું થવાનું છે ને તો પછી કશું ન થવાનું આપણે આપણે હવે કેટલા બી શીખવાના પણ મહેનતનો ફલ સાપરત રહેવાનો છે. બરોબર છે ને તો તમે બી મહેનત કરજો અમે બી
નવી કૌશલ્ય શિકવાની મા સાથે આપ સારા ગુણ પણ શીખવા જોઈએ જેમ કે ધીરજ મહેનત શિસ્ત, નમ્રતા, જિમ્મેદારી અને સહકાર્ય આ ગુણ જીવનમાં દર એક ક્ ક્ષેત્રમાં કામ આવે છે. ફક્ત પૈસા કમાવો એ સફળતા નથી સારી મનુષ્ય બહુપન સફલતા છે. ગૃહણીઓ માટે પણ નવી કૌશલ્ય ખૂબ ઉપયોગી છે. તેઓ કુકિંગ બકિંગ મનત
હા એ જ છે હલો એ બરોબર બોલ્યા છે તમે હલો હલો હલો ચાલ હલો હલો હલો
પ્રટેજન, પબ્લિક સ્ક્રીન, ટાઈમ મેનેજમેન્ટ રિકવર્ અને સમસ્યા હલ કરવાની કલા શીખવા જોઈએ
હ ચાલશે ચાલ ટાાઈમ પતી ગયો છે બેન તમારો પછી મળશો
હ